હા, હા હલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
હા હો અવાજ આવે છે, ફૂલ અવાજ આવે.
હોએ તમારો ફુલ આવે છે અવાજ અમને. હમ્મ અમ્મ આજે વરસાદ પાણી કેવા છે?
અરે જવા દી વાત જવા દે વરસાદ ની તો રેડા ઉપર રેડો આવાજ રાખે છે
એવું અમારે બેન અમારે એવું છે બહુ જ વરસાદ ચાલુ .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
પણ અમે તો
હોય તમે તો
હમ્મ અને મોડા કપડાને હુકવીએ
નિશળમાં હાવ વેકેશન પડી ગઈ બોલો અટાણે
હા મારોત્યારે વેકેશન બેન. ચોમાહાન પણ અત્યારે અ બો વરસાદ હોય ને એટલે વેકેશન પડી ગયું. જાવા આવાનો છોકરાને વાંધો આવે ને ના બેન એમ તો ખુલી જાહે એક મહિનાનું જોય. આવતી ઓગણીસ તારીખે ખુલશે. બધ એમના બધાને મોટા બ .
સારું કેવાય તો વેકેશન પહેલી વખત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
જાણવા મળ્યું આ તમને ફોન કર્યો નવું નવું બો જાણવા મળ્યું
જાણવા મળેને હા હા બસ તો હા કઈ ન ખબર હોય એના કરતો બેન અલગ અમે નાસ્તામાં ને અત્યારે તો બધું નોખું નખું જ લઈ જવાનું ને બે વ્યવસ્થ તો સાાક રોટલી લઈ જવાની ફ્રૂટ લઈ જવાનું રોજે
હા તો એવું જ દેેશો હમણાં તો બો પડી . સ્કૂલ માંથી છે ને મેસેજ આવી ગીયા અત્યારે કે પડીકા ના દેતા તમને
હા અમારે જો છોકરા ને પડી કા કોરિયા બે ત્રણ દિવસ ખધાને તો જો સરદીજ જામીગી ને માદો પડી ગીયોને બે દિવસ ખાલી ખાધા.
બહારની વસ્તુ છે ને બો નુકસાન કરે એટલે એ નઈ દેવાનું ઘરની વસ્તુ દેવાની.
હા ટિફિન માં તો ઘરને વસ્તુ જ દેવાની શાક રોટલી ને ઈડલી ને એવું છોલે ભટૂરે ને એવું બધું જ
હા તમે ભલે ને પછી ગમે એ બનાવો પણ ઘરની વસ્તે પકોડા બનાવો પાણીપુરી બનાવો.
હા એવું બધું ઘરની જ દેવાની હા.
ન કરરતો માંદા પડે.
હા છોકરો અમારે તો બેને એકઈને બહાર ની વસ્તુ બો ખાય એટલે તરત જ શરદી થઈ જાયને તાવ આવે.
હ હા પછી એતો ખરાબ બધું હોય એટલે પછી તરત માંદા પડી છે પાણી ખરાબ હોય.
બહ ખરાબ ન વાતાવરણ એવું ખરાબ છે. એટલે બહ જ અમારે છોકરાનું બહુ ધ્યાન રાખવું પડે અમારે ત સાપ એ બહ નીકળે રીછ આવે ભો આવે વાંદ્રા અને અમારે બાર લટકતા જ હોય બહ જ વાંદરા તમારી પાછળ પોપાયા છે ને? તો એમાં કઈ રેવા જ નથી દેતા તો એક. તો અત્યારે છોકરા દરવાજા બંધ રાખવા પડે બધું બંધ રાખવું પડે નહી તો તો અંદર આવી જાય ઘરમાં.
તો શું કરવું ન કરર તો બીક લાગે.
જમાડે હતા એક બેન ને એ તો એમને બેઠા ત ને અંદર આવી ગયયો એની હામે બેઠો વાંદરું.
લે હા હો બાપા તો તો બહ તમારે તો.
માન માન ભગાડો અને એ પછી બાર નીકળ્યા ગયો. છોકરાના નતા તો એને હારું થયું. છોકરા હોય તો આપડે તો ઉપાડીને વહીએ જાય.
વયા જાય ને મારીને વહી જાયને ખબર આવી ને વયા જાય એના ઘરમાં નુકસાન.
નુકસાન કરે. ખાવાનું દેખી જાયને એટલે ખાવાનું દેખી જાય. એટલે બાર પસ અ ના એવું ના હોય ના એવું ના હોય રિચને ભાલું ને એવું આવું પણ સાપ વધારે હોય જીણૂ. સાપ વધાર છે અમારે એક દિવસ અહીં બહાર જ નીકળો તો.
ઓર બાપા પછી હું કર્યું.
જેન્ટ્સ કોક આવ્યા ને તો પછી મારી નાખ્યો.
હારું થી બાપા ધ્યાન રાખજો છોકરાઓનું.
સાપ નું અત્યારે બઉુ જ ધ્યાન રાખવું પડે છે. ઘાસ બહ વધી જાય વરસાદ બહુ આવે ને એમાં.
હા ઠક અમારી તો ઉપાધિ ન હોય પણ હમણાં તો અમારે દીપડા અને સિંહ ને ઉ આવી ગયુ છે અમારી
ઓહોહ તો મારા ગામમાં આવી પડ્યું?
હા કેઈ છે કે ધ્યાન રાખજો બધાય. દીપડા ફરે છે સિંહનું ટોળું ફરે છે.
ઓહ હો તો તો ધ્યાન રાખજો બરાબર. છોકરાઓ ને એકલા મુકતા ના સ્કૂલે તેડવા મકવા જજો.
હા એ તો અમે દીપડા હોય કે ન હોય અમે તો મૂકવા જાય જ છીએ.
હ
પણ તોય કઈ નક્કી ન કેવાય અમારે તો ફરી મોટું ઝડવા મોટા.
હા બેઠા રહી તો હ ધ્યાન રાખજો રાતે. નીકળવા વામાં
નહી નહી અમે તો વેલા હુઈ જાયે. વેલા દરવાજા બંધ કરીને હુય જાયે એ નવ વાગામાં.
ઓહો હો નવ વાગામાં જ.
હ નવ વાગ્યા માં ખાય તને હોઈ જાય પછી અંદર પછી અમે ટીવી જોતા હોય.
ઠીક હ
જાગતા હોય બાર વાગ્યા હો ત.
પણ હા હા પછી આવું હોય તો પછી શું બહાર તો નીકળાય નહી.
હા નીકળાય ને છોકરાઓને કેમ એમના ખુલ્લા ઓલામાં પૂરાવા કઈ આવી જાય એટલે બીક લાગે અમને.
હમ્મ હમ્મ. બહુ ધ્યાન રાખવું પડે બેન અત્યારે તે બધી વસ્તુનું. ખાવા પીવામાં દીપડા નુ જો અત્યારે ગિરનાર ખબર તમે ગયા ત્યારે અ એક છોકરા ને ઉપાડી ગયો હતો ન્યૂઝમાં સાંભળ્યું તું તમે?
હા મે સાંભળ્યું તું આવ નાનો એવો છોકરો હતો મારા છોકરા જેવડો જ હતો.
હ અગિયાર વરષ નો હતો ને એને ખાય આવું ઉપાડીને લઈ ગયો એ.
હા સીડી ઉપર થી જા આઘા પાછો ક્યાંય નથી. તો ગ ખાલી સીડી ચડતો તો તોય અયાંથી ઉપાડીને ગયો ગયો ને. ક્યાંયથી એને અવશેષ મળ્યા આખેથી કેટલા દૂર થી મળ્યા.
જો હા બધ કઈ ગું હત બ એટલે ધ્યાન રાખવું બહ જરૂરી છે અત્યારે બાળકોનું
ત્રણ દિન બે ત્રણ દિ માણસને ખાઈ જાય
તો દીપડા તો બહુ ધ્યાન રાખવું પડેશે
તો શ કરવું તો
ધ્યાન બહ રાખું બે
હું બાકી શાંતિ ને બાળ કોઈ છે એક બાળકો મોબાઈલ જોઈશે ને એક બાળકો નિશાળે ગયા છે
હ તમારા બાળકોને બપોર નઈ સ્કૂલ લાગે
એક ને બપોરની છે નાના ને ને મોટી ને સવાર ની છે એકને હાચરવાની હોય બાકીને બે ભેગા થાય તો તો ધડબડાટી થઈ જાય અમારે હ
હ અમારે હમણાં તો વેકેશન છે એટલે અમારે તો ધડપડાાટી ચાલે છે
હ મારે પાંચ વાગ્યા પછી એ સાથે હડબડા બેકારો પૈડો નહી સંંભળ હા
હા હ હા
પછી હા જોુતી એમને બોલ
હમ માથું પકવી દઈ તો તો
રે વાત છેા વધ્યો
હમ હમ
બાકીને કઈ ન હોય પાંચ વાગ્યા પછી જોય અમારે પાંચ આખો દી શાંતિ બીવું
પા થ અંચ
હા સુધથી નવ દસ વાગ્યા સુધી આવય પછી તો પછી વેલો ઈઠો હોય એટલે આવે ને હોય જાય વેલો હોય છે નવ વાગે સવારે વેલો ઉઠે સાડા છ વાગ્યામાં બપોર ની સાડા છ જેલે બપર હોું હોય નહી એટલે હવે પછી આવીને હઈ જહે નવક વાગે હા આવીને નાસ્તો કરે પછી રમવા હોય છે વરસાદ છે તો રમવા તો હમણાં નથી જાતો બાકીને રમવા હોય છે પછી આવે છેટ સાત સાડા સાતે પછી આવે ને સીધ જમી લ જમી લ સીતાભાઈ હોય જાય
ઓહહ હું તમે તો વેલા જમી લેતા લાગો
હ અમે પછી તૈયાર જ રાખીએ ખબર હોયય ભૂખ લાગી ભૂખ લાગી કરે એટલે સાત વાગે કરી નાખીએ અમે મોડા જમ એનેવેલાજું મળે હ્રદી
એ હ હમ ઓ હા તો પછી પેલું રસો બનાવી નાખવી સારી કેવાય
હા પછી છોકરી ટ્યુશન માં જતી હોય આઠ વાગે આવે પછી અમે જમીએે
ઓહ હો
અઠ વા દે ત્રણે અહી આઠ વાગે આવ્યા ટ્યુશન માંથી એટલે જમીને વાસણ કરીનેમ નવ વાગે હોઈ જાય પણ આમ ઉતા ન હોય એમનું મોબાઈલ જોઈએ ટીવી જોઈએ કોઈ લસન કરતું હોય એમ
ઓ શક હ
એમ કરતા હોય સુુંએ તો અગિયાર બાર થઈ છે બે નમણા તો હાવ
ઓહ એવું છે બે
ગ થતી હવ લોહી બીજે માણસો હાવ ત્રણ
ઠક કઈ બિઝનેસ ચાલુ કર્યો તમે
હઅ અમે બિઝનેસ તો કેદિનો ચાલુ કર્યો એક બિઝનેસ છે ને મારે
હમમ
કેદિનો અમારે સાત આઠ મહિના થ
સોરી એવ્રીવન મે લેટ હો ગય હું મે થે રહીી હાજી એ ભેજ ર એવું છે હઅ સારું કેવાય લ્યો બિઝનેસ તો કરવો જ પડે બેન અત્યારે આજમાના નકર તો કઈ થતું જ નથી બેન હા ન કરતો હાવ કઈ ઘર માં હાલતું જ નથી હાવ
હા ભૂખે મરીએ નકર તો શું કરીએ નો કરીએ તો ભૂખે મરીએ
હા તયે બેન ભૂખમરો આવી જાય તો તો સાવ
તો ન કરીએ આ એના કરતા કરવું સારું
હા તો ઘરમાં તો ઘરમાં હા થોડુંક છોકરાઓને વાપરવું થાય ને કઈક
હ
હા વાપરણું ને એવું થાય એટલે સારું કેવાય ને એમ
હા
છોકરાનું સાય પાણીના દૂધ નાન હાને થોડું ધોઆ કરીએ તોય
હાહો
બેન અમારે એવું જ કરીએ અમે ગૂથની નુંને એવું કરતા હોય પછી ગુથીએ ને અમે એવું બધું કરીએ થોડું થોડું કરીએ હા બેન અમાર તે આયા મળે એવું થોડુંક નકર ઓનલાઈન નેવું મગવી લે પસી ગુઈથા કરીને એવું કરીએ હમ હમ હમ
બાકીને સુ કરવું
હમ તમારા હસબન્ડ ને શું કરે બેન
હસબન્ડ સૂતા હો આરામ ઈ અટાણે આરામ જ કરતા હોય અટાણે ઉઠે ઊઠે જો
અત્યારે આરામ કરે તો તો ભાદર નો ભીપો લાગે
હા હા વાત જવાદે ને નાસ્તા કરે અટાણે ઉઠે નાસ્તો કરે
તમારો વર સાવ ભાદર નો ભીમો લાગે નીંદર માં તો
બે બે ભીમાં થઈ ગયા
ઠેક એવું છે એમ સારું બેન હાલો તો રાખું
હા આવજો હો અમાર ઘરે આવો તયે
હા હા બેન આવશું
એ